હલો અવાજ આવે છે?
હા અવાજ આવે છે. તમને મારો અવાજ આવે છે?
હા આવે છે. આ લાસ્ટ કોલ મતલબ કઈ રીતે કટ થઈ ગયો તમને કઈ ખ્યાલ આઈડિયા?
એટલે મને
હ
એવું લાગે હું ઉપર આવતો રહ્યો છું ને તો એસી ચાલુ છે એના કારણે બધું પેક છે. તો કદાચ વાઈફાઈ નું કનેક્શન ક્યારેક ક્યારેક છૂટું પડી જાય છે પછી પાછું ઓટોમેટિક કનેક્ટ થઈ જાય છે. તો થોડીક વાર છૂટું પડી જાય તો કોલ કટ થઈ શકે.
હ. હા એ વાત તો તમારી સાચી એમાં શું છે ક્યારેક ક્યારેક નેટવર્ક ના લીધે પણ કટ થઈ જાય છે.
તો આપડે મતલબ ક્રેડિટ ની એના વિશે વાત કરતા હતા તો એના વિશે વાત કરીએ?
હા તો એના વિશે વાત કરીએ તમે કે પેલો ક્રેડિટ કાર્ડ નો યુઝ
હા કરું છું હું મારે છે તે અમારે એરટેલ નો વાઈફાઈ છે તો એનો અને ટીવી ન બિલ ભરવા માટે પણ ક્રેડિટ કાર્ડ નો યુઝ કરું છું. પછી અમારે બીજા ગેસ બિલ કે એવું એ તો નથી ભરતો ગેસ બિલ કે લાઈટ બિલ કારણ કે એનામાં છે તે ચાર્જ લાગે.
તો આમાં પણ ચાર્જ લાગે જ છે ને? ટીવી કે ફોનનું રિચાર્જ કરવું તો એના બિલમાં ચાર્જ મારે તો હવે મા પપ્પા એ ટ્રાય કર્યો હતો ને જયારે પહેલી વાર ટ્રાય મતલબ કે ક્રેડિટ કાર્ડ લીધું ને એ વખતે ટ્રાય કરો ચાર દસ ટકા જેવો કે એટલો ચાર્જ લાગે ના દસ ટ ટકા તો ને ટકો કે એવો કઈક બેંક ચાર્જ લાગ્યો હતો. નવસો રૂપિયા નું કર્યું હતું ને રિચાર્જ તો નવસો ને દસ રૂપિયામાં થયું હતું. એવું હતું દસ રૂપ
બરાબર નહી મે કાલે જ કાલે જ આજે મારું ક્રેડિટ કાર્ડ છે ને એક્સિસ બેંક નું તો એનામાંથી મેં કાલે જ મારા ફાધર નું રિચાર્જ કર્યું છત્રીસો રૂપિયા વાળું જે વર્ષનું આવે છે ને તે. તો એનામાં મેં ક્રેડિટ કાર્ડ માંથી જ રિચાર્જ કર્યું મને કોઈ ચાર્જ ના લાગ્યો એમાં.
તો કદાચ એવું હોય શકે કે બેંકો ના બેંકો ઉપર આધાર રાખતું હોય કે આ બેંક ક્રેડિટ બેંક ન યુઝ કરે તો ના લાગે એવું કંઈક હોય?
હા એ બેંક ઉપર એ બેંક ના ક્રેડિટ કાર્ડ ના મતલબ ફેસિલિટી ઉપર અલગ અલગ ઉપર લાગે હવે એક એક જ બેંક હવે સેમ બેંક છે મારું એક્સસ બેંક તો તેનું બીજું એક તો આના કરતા ડાઉન એક ક્રેડિટ કાર્ડ આવે છે તો તેનામાં બધી વસ્તુ પર ચાર્જ લાગે છે.
એવું હે હા તો કદાચ અમારે એચડીએફસી નું છે.
તમારે એડીએફસી માં શું છે કે એડીએફસીમાં નહી એડીએફ જેમાં બી શું છે કે તમારે હા તેમાં તમારે હા તો તેમાં કઈ મતલબ કંપની કાર્ડ છે કંપની નું કાર્ડ છે મતલબ કાર્ડ નું નામ હશે કશું
વીઝા. બીજા
એ એનું વિઝા એનું કાર્ડ નું નામ હવે મારું એક્ઝિસ્ટ નું છે ને તો એનું માઇઝોન વિઝા કાર્ડ કેવાય વિઝા છે તે નેટવર્ક ક વિઝા અને માસ્ટરકાર્ડ એ બે નેટવર્ક ના નામ છે એનું છે ને માઇઝોન હવે એક્સિસ બેંક ન માઇઝોન ક્રેડિટ કાર્ડ છે એવી રીતે એડીએફસી એ પોતાના નામ આપ્યા છે તો એનું પણ કશુંક નામ હશે.
તો આમાં તો મને ખબર નથી કે એટલે
એચ. ડી. એફ. સી ના બેઝિક જે ચાર કાર્ડ છે ને તેનામાં ચર્જિશ એ લોકો લે છે. પછી હમણાં એ લોકો્લ સ્ક્રીને એના કાર્ડ કાઢ્યા છે એક્સેસ બેંક એચ. ડી. એફ. સી ક્લિક્સ ક્રેડિટ કાર્ડ એમાંથી બી ઘણો ફાયદો છે. જેમાં તમારે વગર એન્યુઅલ ફી પણ નથી લાગતી અને આવા રિચાર્જ કરો ને તમે તો એના પર ચાર્જ પણ નથી લાગતો કોલ્ડ્રિંક ના ઉપરથી રીવર્ડ્સ પણ સારા છે એમાં એડીએફસીમાં ક્લિક્સ કરીને ક્રેડિટ કાર્ડ છે તેનામાં
એવું છે એમ એટલે આ કાર્ડમાં કઈક ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ છે હવે એવું કઈક છે હવે ખબર નહી મને બહુ જ યુઝ કરવાનું થયું નથી એક જ વાર જયારે લીધું ને
હા બોલો
જયારે પહેલી વાર લીધું એ વખતે યુઝ કર્યું હતું એના પછી આજ સુધી હજી સુધી યુઝ નથી કર્યો.
બરાબર છે એટલે વિઝા જે ક્રેડિટ કાર્ડ આવે ને તે ઇન્ટરનેશનલ જ આવે.
હા એ તો એવા તો હોય કે જે વિઝા કાર્ડ આવે છે ઇન્ટરનેશનલ તો હોય જ છે એટલે તમારે ગમે તે બહારની કન્ટ્રીમાં જાવ તો ત્યાં પણ આનો ક્રેડિટ ઉપયોગ કરી શકો તમે સરળતાથી.
હા વિઝા કાર્ડ છે ને ઇન્ટરનેશનલ જ હોય મારું પણ જે એક્સિક્સ બેંક નો વિઝા ક્રેડિટ કાર્ડ છે ને તે ઇન્ટરનેશનલ યુઝ થઈ શકે એનામાં તો આપણે જે રૂપે ક્રેડિટ કાર્ડ લઈએ ને તે ઇન્ટરનેશનલ
આયલુ છે એમ કીધું તું
એટલે એ યુઝ ના થાય તમારે રૂપે ક્રેડિટ કાર્ડ એટલે તમારી વિઝા કે માસ્ટ માસ્ટર કાર્ડ લો ને તો તે તમારે ઇન્ટરનેશનલ યુઝ થઈ હકે અને એમાં શું છે કે તમારે ક્રેડિટ કાર્ડ નો પ્રોપર યુસેજ તમને આવડતો હોય ને તો એ બેસ્ટ છે તમારા માટે એનામાં શું છે પોઈન્ટને એવું બધું મળે બીજ ડિસ્કાઉન્ટ ઓફર પણ વધારે મળે. એના કારણે શું છે કે તમને ફાયદો પણ ઘણો વધારે થાય જ્યારે આપ આપણે કેશમાં લઈએ વસ્તુ તો એનામાં ફાયદો ના થાય આપણને જયારે આ ક્રેડિટ કાર્ડ જોઈ લઈ તો ફાયદો થાય અને બીજું કે જયારે કેશ માં લઈએ તો સમજો કે આપણે એ કેશ બીજો દિવસ બે ફરી આવવાના ક્રેડિટ કાર્ડમાં તો એનાથી શું છે કે તમારે ફાયદો બેનિફિટ પણ થયું અને તમારે કેશ માં પણ તમારું પેમેન્ટ થઈ ગયું એવું પણ સમજવાનું હો
હા એ વાત તો તમારી સાચી જ છે અને એમાં તમે પણ જોઈ છે કે જેમ કે હવે આપણે બે અહ મોબાઈલ લેવો તો વચ્ચે તો હવે મોબાઈલ માટે અમે જોયું ને તો કઈક ક્રેડિટ કાર્ડ ઉપર લઈએ ને એચ ડી એફ સી કે એક્સિસ બેંક નું તો એમાં કઈક પંચાવનસો રૂપિયા જેવું ઓછું થતું થતું તું થતુ હતુ તો પછી ક્રેડિટ કાર્ડ નો યુઝ કરવો જ જોઈએ આપણે અને ખાલી એવી રીતે ક્રેડિટ કાર્ડ નો એના માટે જ નહી પણ કે હવે આપણે ટીવી લેવું છે કે પછી કોઈ પણ પ્રકારે તમે કેવું લો તો એના ઉપર કેશબેક હોતું જ હોય છે. ઘણી દુકાનોમાં હોય છે કેટલીક દુકાનોમાં નથી પણ હોતું એવું પણ હોય છે. એટલે આ અહ કેવું છે કે જેના ઉપર હોય એના ઉપર આ ધાર રાખે કારણ કે ઘણા દુકાન વાળા શું કરતા હોય છે કે તમને મદદ કરવા માટે ને આવી રીતે ફાયદો કરવા માટે કરે કે એમના જે ક્રેડી ક્રેડિટ કાર્ડ હોય ને તો એમનો ઉપયોગ કરી લે અને તમારે જોડે ના હોય તો તો તમારે કે દેવાનું કે હું તો એવી રીતે પણ એવી રીતે કરતા હોય છે મોબાઈલ ની ઘ શોપ વાળા ને એ બધા ફાયદો અપાવડાવવા માટે.
હા એનામાં શું જ છે કે એનો
ધોવાણ થઈ જતા હોય છે મોબાઈલ ના આવે તે ટાઈમે પાંચ થી સાત હજાર રૂપ યા આપણે ઓછા કરી શકીએ કે ક્રેડિટ કાર્ડ
હ એનામાં
નો ઉપયોગ કરી ઉપયોગ કરી અને એવી રીતે અલગ-અલગ
બરાબર છે, એમાં શું છે દુકા કાન વાળા ને ફાયદો એ થાય કે એક તો એનું મતલબ મોબાઈલ વેચાય એટલે પ્રોફિટ મળવાનો છે. બીજું કે એનું ક્રેડિટ કાર્ડ યુઝ થવાનું છે, તો એનો સિબિલ સારો એવો જનરેટ થાય તો એની જે ક્રેડિટ યુટિલાઈઝેશન છે હવે મારે હમણાં સમજો કે છત્રીસ હજાર ની મતલબ લિમિટ છે. તો હું લગભગ ત્રણ મહિના થી યુઝ કરું છું તો રેગ્યુલર માર બિલ પેમેન્ટ ભરવાનું છે. તો એ લોકો હમણાં કાલે કે પરમ દિવસે જ સામેથી મેસેજ આવ્યો કે તમને એસી હજારની લિમિટ અપગ્રેડ કરી આપી છે. તો આ રીતે લિમિટ પણ અપગ્રેડ કરી આપે ને બીજું કે સિબિલ જનરેટ થાય સારો એવો ને રિવર્સ પણ એમને મળે, તો ઈન ફ્યુચર ક્યારે પણ એમનો ક્યાં કામ આવે આ રીતે વસ્તુ તો એ લોકો નુ મતલબ ફાયદો બધી રીતે જ છે. અને કસ્ટમર પણ સચવાઈ જાય એની સામે.
એ વાત તો તમારી સાચી જ છે કે ક્રેડિટ કાર્ડ થી ઘણા ફાયદા થતા હોય છે. ટ્રાન્ઝેક્શનમાં, તો હું પણ મારા પપ્પાને વાત કરીશ કે આવી છે બધે ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરે મોબાઈલ ના રિચાર્જ કરવામાં ને પછી કોઈ પણ જગ્યાએ ગયા હોય સુપર માર્કેટમાં તો એમાં ક્રેડિટ કાર્ડ નો ઉ પયોગ કરે કદાચ હવે પહેલા તો જોઈ જોઈશ કે કયું છે કારણ કે ઘણી જગ્યાએ કેવું થતું હોય છે એક્સ્ટ્રા ચાર્જે આપવો પડતો. હોય છે ઉપર થી વધારાનો. આપણને તો પછી એમાં તો કોઈ ફાયદો ના રેય પણ જો કદાચ ચાર્જ આપ પવાનું ના થાય આપણને કદાચ એક મહિના માટે ઉધાર મળી જાય એમ જોવા જઈએ તો આપડે પૈસા.
એમ જનરલી ક્રેડિટ કાર્ડ નો ચાર્જ ક્યાં લાગે? તો તમે હવે તમે કીધું ને કે બિલ પેમેન્ટ એ લગભગ હવે નીકળી ગયું છે. તમે મોબાઈલ રિચાર્જ તમે કરો ને તો એમાં તમને કશો ફાયદો ડિસ્કાઉન્ટ કે એવું ના મળે મોબાઈલ રિચાર્જમાં. પણ એટલું ખરું કે તમને એક મહિનાની ક્રેડિટ મળી જાય બીજું કે તમે ફુલ ફ્યુલ જયારે ભરાવો ને ત્યારે તમને એનો ફ્યુલ સરચાર્જ લાગે. ફ્યુલ એનાથી પેટ્રોલ ભરાવો તો. તો તે તમારું ક્રેડિટ કાર્ડ હોય ને તેનું મતલબ સ સ્કીમ તમે જોવો કે તમને ફ્યુલ સરચાર્જ વિવ્વુ મળી જાય છે કે નહી અમારે જે હું ફ્યુલ ભરાવું ને તો જે વીસ રૂપિયા એ લોકો ચાર્જ લા વીસ એટલા રૂપિયા ચાર્જ કાપે તો એ ચાર્જ છે ને તરત જ અડધા કલાકમાં એ લોકો કેશબેક તરીકે પાછો આપી દે આપણને એટલે ઝીરો પર્સેન્ટ ચાર્જમાં એ મારું પેટ્રોલ ભરાઈ જાય બીજું કે અમુ મારે બીજે ક્યાં ચાર્જ લાગ્યો છે બસ એ જગ્યાએ અને બીજું એટલે બિલ અને ગેસ બિલમાં ચાર્જ લાગે છે મારે તો હું એ કેસ જ ભરી દઉં છે એ ક્રેડિટ કાર્ડ થી નથી કરતો બાકી તો જનરલી બધી જગ્યાએ મેં પેમેન્ટ કરીયા છે તો મારે મતલબ ચાર્જ નથી લાગ્યો
હા એજ ને પાછું કે કોઈ પણ પ્રકારના પેમેન્ટ કરવા તો એ પણ હવેતો ક્રે ક્રેડિટ કાર્ડ ખાલી એવું નહી કે આપડે શોપ ઉપર કોઈને પૈસા ટ્રાન્સફર કરવા હોય તો મતલબ કે કોઈના બિઝનેસ એકઉન્ટ ઉપર તો એ પણ ડાયરેક્ટ ક્રેડિટ કાર્ડથી આપણે ટ્રાન્સફર કરી શકીએ તો હોએ છે.
હા એ થાય એ શું છે એના માટે પી ઓ એસ મશીન જોઈએ બાકી હમણાં જે રૂપે ક્રેડિટ કાર્ડ આવ્યા છે ને તેનાથી તમે ક્યુ આર કોડ સ્કેન કરીને પણ ટ્રાન્સફર કરી શકો યુ પી આઈ ની જેમ એટલે મા અરે હમણાં વિઝા જે ક્રેડિટ કાર્ડ છે ને તેના માટે સ્પેશિયલ પી ઓ એસ મશીન જોઈએ એટલે હું બને ને ત્યાં સુધી અ ટેપ એન્ડ પે વાળો ઓપ્શન જ વધારે પસંદ કરૂ છું. કે મારા ફોનમાં એ એન એફ સી છે તો હું એ મારું ક્રેડિટ કાર્ડ એડ કરી દીધું છે ફોનમાં ગૂગલ પે માં તો કોઈ બી જગ્યાએ જવું હોય કાર્ડ ભાઈ પાસે હોય અને આમ ફોનમાં મારી જોડે તો એને જ્યાં વાપરવું હોય ત્યાં એ ટેપ કરે અને મારે જ્યાં વાપરવું હોય તો હું ફોનમાં એન એફ સી ઓન કરીને ડાયરેક્ટ પીઓએસ મશીનમાં ખાલી ટચ કરું ને એટલે ટ્રાન્ઝેક્શન થઈ જાય એનામાં પીન કે પાસવર્ડ કે એવી કઈ જરૂર ના પડે એમ
હા એ વાત તો તમારે સાચી જ છે એમાંથી પેમેન્ટ કરવું પણ સરળ થઈ જાય અને સી ક્યોર થઈ જાય પણ જયારે ગણ જગ્યા એ આપણે ફરવા ગયા હોય કે એવી જગ્યા ઉપર ગયા હોય તો ત્યાં આપણે ચોરી થવાનો કે એ બધો ડર હોય તો કદાચ આવી રીતે કાર્ડ હોય તો એમાં કઈ વાંધો આવે નહી
હા એ વાત તમારી સાચી આવું કાર્ડ હોય તો હવે આપણને ખબર પડી જાય કે ભાઈ કાર્ડ ચોરી થઇ ગયું કે પડી ગયું છે. તો આપણે તરત જ એની રિકવેસ્ટ નાખી દઈએ તો તરત જ પાંચ મિનિટ પાંચ મિનિટ શું તરત જ બ્લોક થઈ જાય કાર્ડ કોઈ બીજો વ્યક્તિ યુઝ પણ કરી ના શકે અને બીજું કે આ રીતે સિક્યોર છે તમારે વધારે કેશ રાખવાની પણ જરૂર ના પડે ને પ્રોબ્લેમ નહી હું આજ સુધી મતલબ યુઝ કર છે તો મારે કોઈ કોઈ પણ પ્રકાર આવું નેટવર્ક વિશે કેવું નથી આવ્યું કાર્ડમાં તરત જ પેમેન્ટ થઈ જાય છે ડીમાર્ટમાં તો હું જનરલી એ જ યુઝ કરું છું. એનાથી ફાયદો તો કશું નહી પણ કેશબેક રીવોર્ડ મળે તે ફાયદો છે આપણે
હા એટલે